જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજા, જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો?
હું પણ મજામાં.
હા, તો આજનો ટોપિક છે ઓનલાઈન બેંકિંગ અને યુ પી આઈ પેમેન્ટ નો.
સારું.
હા તો ઈ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરવા આઈવી છું. આજનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. ટેકનોલોજી આપડા જીવનને ખુબ જ સરળ અને ઝડપી બનાવી દીધું છે. પેલા કોઈ પણ બેંક નું કામ કરવા માટે બેંકમાં જઈને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પૈસા મોકલવા હોય ખાતા માંથી પૈસા કાઢવા હોય અથવા બિલ ભરવું હોય દરેક કામ માટે સમય અને મહેનત લાગતી હતી. પરંતુ આજે માત્ર એક સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ થી ઇન્ટરનેટ ના મદદ થી આપડે આ બધા કામ ઘરે બેઠા જ કરી શકીએ છીએ. આ શક્ય બન્યું છે ઓનલાઈન બેંકિંગ અને યુ પી આઈ પેમેન્ટ ના કારણે.
બરાબર છે.
ના.
ઓનલાઈન શોપિંગ હા ઓનલાઈન બેન્કિંગ થી આપડે અકાઉંન્ટ બેલેન્સ ચેક કરી શકીએ છીએ. મની ટ્રાન્સફર કરી શકીએ છીએ. પછી ઇલેક ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ મોબાઈલ રિચાર્જ ગેસ બિલ પેમેન્ટ ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટ એપ ડી ખોલવી વગેરે આપડે કરી શકીએ છીએ. ને આજના સમયમાં લોકો પાસે કેશ રાખવા કરતા મોબાઈલ રાખવો વધારે જરૂરી બની ગયો છે. કારણ કે માત્ર ફોનથી જ આપને શોપિંગ બિલ પેમેન્ટ મની ટ્રાન્સફર રિચાર્જ અને બીજી ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. યુ પી આઈ એટલે આ એવી સિસ્ટમ છે જેના દ્વારા એક બેંક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં તરત જ પૈસા મોકલી શકાય છે.
હમ્મ, આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ દ્વારા ક્યુ આર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે છે ચા ની લારી હોય શાકભાજીની દુકાન હોય મોલ હોય કે મોટી કંપની લગભગ દરેક જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે ઓનલાઈન બેંકિંગ ના ઘણા ફાયદા છે સૌથી પેલો ફાયદો છે એ છે સમયની બચત પેલા બેંકમાં જવા માટે કલાકો ખર્ચવા પડતા હતા હવે ઘરે બેઠા જ થોડા જ મિનિટમાં તમામ કામ થઈ જાય છે બીજો ફાયદો છે અ ચોવીસ કલાક સેવા બેંક બંધ હોય કે રજા હોય ઓનલાઈન બેંકિંગ દ્વારા આપડણે ગમે ત્યારે પૈસા ટ્રાન્સ પર કરી શકીએ છીએ અ પછી ત્રીજો ફાયદો એ છે કે સુવિધા ઘર ઓફિસ કે મુસાફરી દરમિયાન પણ મોબાઈલ દ્વારા સરળતા થી આપણે બેંકિંગ કરી શકીયે છીએ પછી ચોથો ફાય તો એ છે કે ઝડપી વ્યવહાર થાયા નથી. યુપીઆઈ દ્વારા પૈસા માત્ર થોડા જ સેકન્ડ માં એક ખાતા માંથી બીજા ખાતામાં પહોંચી જાય છે. પાંચમો ફાયદો છે રોકડ પૈસા રાખવાની જરૂર ઓછી પડે છે. ઘણી વખત ખીચામાં રોકડા રોકડા રાખવાથી પૈસા ખોવાઈ જવાનો અથવા ચોરી થવાનો ભય રહે છે. પરંતુ ડિજિટલ પેમેન્ટ આવા સમસ્યાઓ આ આવા સમસ્યાઓમાં ઓછી રહે છે.
બરાબર ઓનલાઈન બેંકિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું. સૌથી મહત્વની વાત છે સેફ્ટી ક્યારે પણ ઓટીપી કોઈને ના આપવું. એટીએમ પિન શેર ન કરવી યુપીઆઈ પિન કોઈને ન જણાવવો અન્નોન લિંક પર ક્લિક ન કરવું. ફેક કોલ પર વિશ્વાસ ન કરવી. પબ્લિક વાયફાઈ પરથી બેન્કિંગ ન કરવી સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો. અવે આજકાલ તો ફ્રોડ પણ બો થતા છે તો એ ફ્રોડ કેવી રીતે થાય છે કે ઘણા ના લોકો ફેક કોલ કરીને કહે છે. તમારું કેવાયસી અપડેટ કરવું છે. અથવા તમારું અકાઉન્ટ બંધ થઈ જશે પછી ઓટીપી માંગે છે અને ઘના લો કો ડરીને ઓટીપી આપી દે છે અને અકાંઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે. એટલે યાદ રાખજો બેંક ક્યારેય ઓટીપી કે પિન પૂછતી નથી.
હાય.
પછી એક હજુ હ
એ હાય
ક્યુ આર કોડ સ્કેમ પણ બો છે. અને આજકાલ અને ક્યુ આર કોડ સ્કેમ પણ બો ચાલે છે. કેટલાક લોકો ફેક ક્યુ આર કોડ મોકલે છે. યાદ રાખજો ક્યુ આર કોડ સ્કેન કરવાથી પૈસા જાય છે. આવતા નથી તો તમે ક્યારે પણ કોઈ પણ રેન્ડમ ક્યુ આર કોડ સ્કેન ન કરવો.
હા. આજના સમયમાં તો વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ફી ભરે છે વીજળીનું બિલ પાણી નું બિલ મોબાઈલ રિચાર્જ ડીટીએચ રિચાર્જ ગેસ બુકિંગ ટ્રેન અને બસની ટિકિટ ઓનલાઈન શોપિંગ આ બધું આપણે ઓનલાઈન બેંકિંગ દ્વારા સરળતાથી કરી શકીએ છીએ. યુપીઆઈ ના કારણે નાનો વે નાના વેપારીઓને પણ ઘણો ફાયદો થયો છે. પહેલા ગ ગ્રાહક પાસે છુટા પૈસા ન હોય તો મુશ્કેલી પડતી હતી. હવે આજે માત્ર ક્યુ આર કોડ સ્કેન કરીને તરત જ પેમેન્ટ થઈ જાય છે. આનાથી વેપારીઓને સ વેપારીઓનો સમય બચે છે અને ગ્રાહકોને પણ સરળતા રહે છે.
બરાબર છે. ઓનલાઈન બેંકિંગના થોડા હા બોલો તમે
હા બોલો.
ઓનલાઈન બેંકિંગ ના થોડા નુકસાન પણ છે. ઇન્ટરનેટ વગર કામ નથી થતું મોબાઈલ ખોવાય જાય છે ને સાઈબર ફ્રોડ થઈ શકે છે. અને સિનિયર સિટીઝન માટે શરૂઆતમાં થોડી મુશ્કેલી લાગે છે. પણ જો સેફ્ટી રૂલ્સ ફોલો કરીએ તો રિસ્ક ઘણો ઓછો થઈ જાય છે
હા મોબાઈલમાં સ્ક્રીનલોક અને પાસવર્ડ રાખવો જોઈએ જો ફોન ખોવાઈ જાય તો તરત જ બેંક નો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કર જોઈએ ઓનલાઈન બેંકિંગ ના ઘણા ફાયદા હોવા છતાં કેટલીક મર્યાદાઓ પજર જો ઇન્ટરનેટ ન હોય તો તમે કીધું એમ કે ઓનલાઈન પેમેન્ટ કરવું મુશ્કેલ બને છે કેટલાક વડીલ લોકો ને મોબાઈલ એપ નો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે તેથી ડિજિટલ જ્ઞાન અને સાવચેતી બંને ખૂબ જ જરૂરી છે
બરાબર છે ભવિષ્યમાં પણ ઓનલાઈન પેમેન્ટનોો બહુ ઉપયોગ થશે હવે તો આવનારા સમયમાં કદાચ કેશનો ઉપયોગ વધુ ઓછો થશે ડિજિટલ ઈન્ડિયાને કારણે આજે ગામડાઓમાં પણ લોકો યુપીઆઈથી પેમેન્ટ કરે છે નાની દુકાનો થી લઈને મોટા મોલ સુધી દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે
હા સરકાર પણ લોકોને ડિજિટલ ઇન્ડિયા અભિયાન દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે ડિજિટલ પેમેન્ટથી અ પારદર્શિતા વધે છે રોકડ વ્યવહાર ઓછો થાય છે સમય અને ખર્ચ બંનેની બચત થાય છે આજે નાનામાં નાની ચા ની દુકાન થી લઈને મોટા મોલ સુધી દરેક જગ્યાએ ક્યુ આર કોડ ઉપલબ્ધ છે એવું જોવા મળે છે આ બા આ બતાવે છે કે ભારત ઝડપથી ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આપણે એક જવાબદાર નાગરિક તરીકે ડિજિટલ સેવાઓને સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ જો આપણને સાવચેતી રાખીશું તો ઓનલાઈન બેન્કિંગ અને યુપીઆઈ આપણા જ જીવનને વધુ સરળ ઝડપી અને સુરક્ષિત બનાવી શકે છે
સાચી વાત છે
અ લોકો અ હવે તો અ ભારત દેશને અ ગામડામાં હવે તો ઘણા લોકો હજી ગામડામાં આવ્યા છે. કે જેને ક્યુ આર કોડ કે મતલબ આ ડિજીિટલ પેમેન્ટને બેંકિંગ ન હજી નથી સમજાતું. તો ભારત ભારતને અ અ શીખવાડવું જોઈએ કે આવી રીતે આ બધી પ્રોસેસ આમ છે તો જેનાથી ઈ કોઈને કઈ સાઈબર ક્રાઈમ ના ઓલામાં ઈ લોકો જાય ન શકે. અ એના શિકાર ન થાય શકે અને બધા પોતા તાનું કામ અ સરળતાથી કરી શકે.
બરાબર છે આજકાલ ગામડામાં એટલી નોલેજ નથી તો આપડે બધા ઇન્ફોર્મેશન ફેલાવવી જોઈએ. કે કેવી રીતે યુ પી આઈ નો ઓનલાઈન પેમેન્ટ નો યુઝ થાય છે. અને યુ પી આઈ ના ફાયદા બધા લોકોને જણાવવા જોઈએ કે ઇ સ્ટન્ટ પેમેન્ટ થાય છે, જીરો અથવા ખૂબ ઓછો ચાર્જ લાગે છે. અને ક્યુ આર કોડથી સરળ પેમેન્ટ થાય છે, નાના અને મોટા બંને પેમેન્ટ કરી શકાય, બેંક અકાઉન્ટ સીધું જોડાયેલું હોય છે. તો આવી બધી માહિતી ફેલાવવી જોઈએ.
હા ઓનલાઈન બેંકિંગ અને યુ પી આઈ પેમેન્ટ માત્ર ટેકનોલોજી નથી પરંતુ આધુનિક જીવનની એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે હવે તો. તે સમય બચાવે છે, મહેનત ઓછી કરે છે અને દેશને ડિજિટલ રીતે તે આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તેની સાથે સુરક્ષાના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.
અંતમાં એટલું જ કહીશ કે ઓનલાઈન બેન્કિંગ અને યુ પી આઈ એ આપના જીવનને ખૂબ સરળ બનાવી દીધું છે, આપનો સમય બચાવે છે, મહેનત બચાવે છે. અને ઝડપથી પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. પરંતુ તેનો સમજદારીથી અને સુરક્ષાના નિયમોનું પાલન કરીને કરવું ખૂબ જરૂરી છે.
હા, આપડે સૌ ડિજિટલ પેમેન્ટનો સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ તો સાયબર સુરક્ષાના નિયમોનું પાલન કરીએ અને ડિજિટલ ભારતના નિર્માણનું પોતાનો ફ ફાળો પણ આપણે આપીએ તો આપણી માટ બધું સારું જ છે, ડિજિટલ વ્યવહાર અપનાવો. સમય બચાવો અને સુરક્ષિત રહો. મારું બસ કેવાનું આટલુ જ હતુ. હા, મને તમારી સાથે વાત કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન મયડી અને ઘણો બધો પ્રોત્સાહન મયડો કે અગર કોઈને નો ખબર હોય તો એને પણ આપણે સમજાવી શકીએ અને આ પ્રોસેસ આપડે જારી રાખી શકીએ એમ.
હા, મને પણ તમારી સાથે વાત કરીને બો ઇન્ફોર્મેશન મળી થેન્કયુ.
હા, ચાલો જય શ્રી કૃષ્ણ બાય.
જય શ્રી કૃષ્ણ, બાય.